તો નમસ્તે
નમસ્તે નમસ્તે હા તો તો ટોપિક અ તો ટોપિક છેં કે આથી થોડી ઘણી આપે ચર્ચા કે એ બંને વસ્તુ છે તો એ શું એક હોઈ શકે અથવા તો અંદર જે શરીર ની અંદર રહેલી જે આત્મા છે તો શું આત્મા છે શરીર ની અંદર રહેલી હોય. છે કે પછી ક્યારે રહેલી હોય છે તે શું.
અચ્છા ખુબ સરસ ખુબ સરસ શરીર અને આત્મવિશ્વાસ વાત કરવામાં આવે છે તો આપણે દ્રષ્ટાંત પાડતા એવું જાણીયે કંઈક કે શરીર અને આત્મા અલગ હોઈ શકે છે. એનો મુખ્ય વિષય એવો છે કે શરીર બાહ્ય દ્રષ્ટાંત છે જેને જોઈ શકય છે આત્મા છે એ આંતરિક દ્રષ્ટાંત છે જેને જોઈ શકાતો નથી. શરીર એવો દ્રષ્ટાંત છે કે જે દરેકમાં મનુષ્યમાં જોતા માત્રામાંથી કે મનુષ્યની કે આપણા પ્રાણીઓની કે જીવ જંતુઓની વાત કરીએ તો એમાં થોડો ઘણો અલગ અલગ ઢાંચો બનેલો હોય ને. શરીર કહી શકાય એવું કહી શકય તો ઢાંચો થોડોઅલગ અલગ હોઈ શકે છે. પણ જયારે આત્માની વાત આવે છે ત્યારે આત્મામાં કોઈ ઢાંચો નથી એટલા માટે કે એ સરખું સરખું લાગતું હોય છે. તો આ મુદ્દામાં તમારું શું કેવું છે?
બિલકુલ બિલકુલ કેમ કે અ શરીરને જે પણ વસ્તુ જોઈએ છે એ શરીર માત્ર એક ખોરાક ઉપર આધાર રીત ચાલતું હોય એક કહી શકાય. કેમ કે શરીર એક અંગ છે કે જે અ ખોરાક રૂપી ચાલતું હોય છે. શરીર અને આત્માનો જે વિષય છે એ આત્માને કોઈ પણ પ્રકારની ખોરાક ની જરૂર પડતી નથી અથવા તો કોઈ પણ એવી શરીર ની કોઈ પણ ચીજ વસ્તુ છે જે એના માધ્યમથી આત્મા ને કોઈ અ શરીર જોડે કે એના સાથે કોઈ કોઈ પણ પ્રકાર નો સંબંધ નથી એવું કહી શકાય કેમ કે. જયારે શરીર ઉપર જયારે ખોરાક આપડે શરીર લઈએ છે તો એના અ આધા રીત જ આપડું શરીર ચાલતું હોય છે અને આત્મા તો કહી શકાય કે એક અમર કહી શકાય. કેમ કે જયારે માનવી છે તો માનવી જયારે મૃત્યુ પામે છે ત્યારે એ માનવીનું અ શરીર અથવા તો એની જે ડેડ બોડી હોય છે. એ મળતી હોય છે એટલે એવું કહી શકાય અને જે જીવ છે. એ કદી ક્યારેય મરતો નથી અને પ્રકારે કહી શકાય કે એક અમર છે એમ એટલે જીવનું એ પ્રકારે હોય છે એટલે જીવને પણ ઘણા લોકો અલગ અલગ સ્વરૂપે માનતા હોય છે કે ઘણા લોકો એને આત્મા કહેતા હોય કે ઘણા લોકો ને જીવ કેતા હોય તો ઘણા લોકો પોત પોતાની રીતે અલગ અલગ અલગ રીતે એની ડેફિનેશન આપતા હોય છે તો એના વિશે શું કેશો તમે
જી બિલકુલ બિલકુલ તમ જેમ કધું એ વાત હું સમજ છું કે ભાઈ બધા લોકો એને અલગ અલગ ડેફિનેશન આપતા હોય છે. તો આ મુદ્દામાં એક પ્રકાશ પડતા એવું જણાય છે કે જે જીવ અને આત્મા મારી દ્રષ્ટિને જે આપણે જોવા જઈએ તો મને તો અલગ લાગે છે. કારણ કે જીવ આપડે કોને કહીએ છીએ કે તો બે વસ્તુ જોઈ શકાય કે ભાઈ જીવાવસ્થા પ્રાણવસ્થા અને જ્ઞાન અવસ્થા તો આપણે જ્ઞાન અવસ્થા તો અત્યારે નથી લેતા પણ જીવાવસ્થા અને પ્રાણાવસ્થા ની આપણે વાત કરીએ અત્યારે. તો મોસ્ટ ઓફ પેડ પૌધા છે કે ફૂલ છે કે ભાઈ કોઈ પણ વૃક્ષો છે તો એની અંદર આપણે જીવાવસ્થા હશે એવું કહી શકાય. કારણ કે એના લક્ષણોને જોતા એવું લાગે છે કે ભાઈ જીવાવસ્થા એટલે શું? તો કે ભાઈ ગ્રોથ કરવો. નવી વસ્તુઓ નું સર્જન કરવું કે બીજી વસ્તુનો ઉપયોગ કરીને પોતાના ઉપયોગ માટે ઉપયોગી બનવું એવી વાત કહી શકાય કે જે જીવા અવસ્થા એ વાતમાં આવતું હશે. પણ જય્યારે પ્રાણવસ્થા ની વાત આવે છે ત્યારે પ્રાણવસ્થામાં વસ્તુ અલગ છે. જેમ કે વાત કરીએ તો ભાઈ કોઈ પણ પ્રાણીઓ છે જેમ કે કૂતરા, બિલાડા, વાઘ, સિંહ કાચબા વગેરે જળસર પ્રાણીઓ થઈ ગયા ઉપયં જેવી પ્રાણીઓ થઈ ગયા. આ બધા જ પ્રાણીઓમાં પ્રાણવસ્થા હોય એવું કહી શકાય છે પ્રાણ એટલે શું? તો કે જે જીવાવસ્થાની ઉપર નો એક પોઈન્ટ કે જેમાં જીવાવસ્થા તો છે તે. કે જેમાં ખોરાક મેળવવો. પોષણ કરવું પ્રજનન થી પોતાની પ્રકૃતિને આગળ વધારવી એ બધી વસ્તુ તો કરવાની છે પણ બીજી એક વસ્તુ હું તો કે જીવવાની આશા હોવી. મરવાની બીક હોવી એને પ્રાણવસ્થા કહી શકાય છે. તો આ વસ્તુ આપણે જેવાવસ્થા પ્રાણવસ્થા ની વાત કરીએ આપડે આગળ. તો શરીર અને પ્રાણવસ્થા જયારે બંને ભેગા થાય છે. ત્યારે તે આગળ જતા કોઈ જાનવર વગેરે નું રૂપ લે છે. પણ જયારે એક સેપ આગળ વધે છે જયારે મનુષ્યની વાત કરીએ આપડે તો મનુષ્યની અંદર જીવાવસ્થા પ્રાણવસ્થા અને એની સાથે સાથે જ્ઞાન અવસ્થા પણ હશે એવું કહી શકાય છે. કારણ કે જ્ઞાન અવસ્થા ની અંદર કેવું છે કે ભાઈ પ્રાણા જે આપણે વાત કરી કે જીવા અવસ્થામાં કેવું હતું. કે ભાઈ પ્રજ પ્રજનન પોતાની પેઢી દર પેઢી આગળ વધતું જવું કે પછી ખોરાક મેળવીને વિકાસ કરવો. વૃદ્ધિ કરવી વગેરે વસ્તુ પ્રાણા અવસ્થામાં જીવા અવસ્થામાં આવી ગઈ. પ્રાણ અવસ્થામાં હું તો કે જીવવાની આશા ને એની આગળનો એક મુદ્દો જોવા જઈએ. તો એવી કીધું કે જ્ઞાના અવસ્થા જ્ઞાના અવસ્થા એટલે શું કે ભાઈ જીવવાની આશાની સાથે સાથે વિકાસ, વૃદ્ધિ, પ્રજન બધી વસ્તુની સાથે સાથે એક જાણવાની આશા એક સમજવાની આશા કે જેને જ્ઞાન અવસ્થા કહી શકાય જે અત્યારે હાલમાં મનુષ્ય ની અંદર જોવા મળે છે આપણે જોઈએ છીએ કે માનવ આદિમનો કાળથી લઈને અત્યાર સુધી સતત ને સતત વિકાસ કરતો રહ્યો છે. દરેક દ્રષ્ટિએ જોતા એને કંઈક ને કઈક જાણીને સમજીને કે આગળ વધતો થયો છે. તો આ વસ્તુમાં મને એવું સમજાય છે કે ભાઈ જીવા અવસ્થા પ્રાણા અવસ્થા અને જ્ઞાના અવસ્થા. ત્રણેય અલગ છે, હા માની શકાય કે એક સાંકળની કડી છે. કે પેલા જીવા અવસ્થા પેલા જીવા અવસ્થા આવશે. પછી પ્રાણ અવસ્થા આવશે ને પછી જ્ઞાન અવસ્થામાં પ્રવેશે થઈ. એવી ગણી શકાય છે અને સાથે સાથે શરીર એને સંબંધ રૂપ છે. શરીર વગર કોઈ પણ જીવન સંભવ નથી અત્યારે વાત કરીએ આપડણે. કે આપણા પુરાણો કે આપડ કોઈ પણ ધર્મ ગ્રંથો વગેરે જગ્યા આપડણે વાત કરવા જઈએ. તો ત્યાં આપણને એવું કીધું છે કે આત્મા અમર છે તે અવિનાશી છે. ક્યારેય મરતો નથી આત્માં એટલે કે જીવ છે જીવ એ ક્યારે મરતો નથી એ અમર છે. તો આ દ્રષ્ટાને એવું કહી શકાય આપડે કે ભાઈ જીવ અને આત્મા વચ્ચે બહુ. ઘણો અલગ અલગ સંબંધ છે. હા પણ શરીર વગર જીવન સંભવ નથી. કોઈ પણણ વસ્તુને ભોગવવી હોય. તો એના માટે જીવો હોવો જરૂરી છે તો આ મુદ્દામાં તમારું શું કેવું છે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે આપડે જે ચાર અવસ્થા છે. તો એ ચાર અવસ્થા માંથી દરેક વ્યક્તિને પસાર થવું એક. એક જ માર્ગ છે એટલે તમે જેમ વાત કરી કે ભાઈ સર્વપથમ આપડે પદાર્થ અવ. કે એમાંથી કોઈ પણ જે. પદાર્થ જળ છે કે ચેતન છે તો એ દરેક પદાર્થ માંથી. અ બધી જીવ જીવનની જે પણ ક્રિયા અથવા તો સાંકળ છે. એ પદાર્થ અવસ્થા માંથી પછી જીવા અવસ્થા અને જીવા અવસ્થા માંથી પછી. પ્રાણ અવસ્થા અને પછી જ્ઞાન અવસ્થા. તર ખુબ જ આગળ વધતી હોય છે એટલે તમે જેમ વાત. કર કેવાય કોઈ પણ. અ કોઈ પણ એક વસ્તુ છે તો એ વસ્તુ છે પેલા પદાર્થ રૂપી. એ એક જેમ કે આપડે વાત કરીયએ કે પેલાના સમયમાં. જયારે કઈ નતું ત્યારે કહી શકાય કે પૃથ્વીની ઉપર અમીબા જેવો એક કોષીય જીવ હશે. કે જે પદાર્થ માંથી કઈક. એમાંથી જ ઉત્પન્ન થયો હશે અને ધીમે ધીમે બહુ કોષીય થયા અને એ અંદર ચેતા કોષ. છે કે ઘણા બધા એવા. જે અંગો છે તે ધીમે ધીમે એનો વિકાસ થયો અને ત્યારબાદ છે એક. કહી શકાય ને કે જીવા અવસ્થા એટલે કે એની અંદર કઈક એવો જીવ હશે. કે જે માત્ર એક જીવવાનું જ કામ કરે છે એમ એટલે એક માત્ર જીવ. જીવનની એક સૃષ્ટિ ના ભાગરૂૂપે એ વ્યક્તિ છે અથવા તો કોઈ પણ. જે વસ્તુ છે એ જીવતી હોય છે અને. તમે વાત કરી કે પ્રાણ અવસ્થા તો એની અંદર પ્રાણ પણ રહેલો હોય છે. એટલે એને બીક પણ હોય છે અને ભય પણ હોય છે એમ. એટલે એને કોઈ પણ એને એ વસ્તુ. તું જ ખબર પડે છે જેમ કે વાત કરીએ તો કે કોઈ પણ આપડે. બળદ છે કે પછી ભેંસ છે કે ગાય છે તો એ વસ્તુને. ડાયરેક્ટ એ વસ્તુ ભેંસ તો શું વિચારે છે કે આપડે એની પાસે નજીક જઈ અને આપણેને મારવાનું કોશિશ કરીશું તે પોતાનો પ્રાણ બચાવવા માટે તે આપડ થી દૂર જશે એટલે એને એ વિચાર. હજુ સુધી નથી આવેલ કે આના માટેનું સોલ્યુશન શું છે એમ. તો એ પણ એક કહી શકાય કે પ્રાણ અવસ્થામાં જીવી રહહી છે એટલે. જેમ કે તમે વાત કરીએ ના્ના અવસ્થા તો ના્ના અવસ્થામાં પણ. જેમ કે જ્ઞાન અવસ્થા છે તો જ્ઞાન અવસ્થામાં આપડણે. સુંદર મજાનું એવું કહી શકીએ કે ભાઈ. ઉદાહરણ દ્વારા સમજીયે કે કોઈ પણ માનવી છે તો એક નાના અવસ્થામાં. ત્યાં સુધી પહોંચી શકતો હોય છે કારણ કે અ માનવીની અંદર એક જીવ પણ છે. એક પ્રાણરૂૂપી એક અવસ્થા પણ છે અને વિચારવાની પણ અસીમ શક્તિ છે અને. ઘણા બધા તે વિચારો પણ કરી શકે છે અને એના માધ્યમથી. વિચારોના માધ્યમથી એ પોતે કઈક ને કઈક જ્ઞાન મેળવી શકતું હોય છે એટલે એની અંદર જ્ઞાન અવસ્થા રૂપી એક ભાગ હોય છે કે જે માનવી ત્યાં સુધી પહોંચતો હોય છે એટલે આ પ્રકારની એક કુદરતે બનાવેલી એક સાકળ છે કે જે દરેક વ્યક્તિએ આ સાકળમાંથી પસાર થવું એ ખુબ જ અનિવાર્ય છે અને દરેક વ્યક્તિના સાકળમાંથી જ અ દરેક લોકો પસાર થતા હોય છે એટલે આ રીતે આખી જે સાયકલ છે એ રીતે આખી પ્રક્રિયા ચાલતી હોય છે એટલે એ પણ ભાગરૂપે કહી શકાય કે અ આવનારા સમયમાં પણ અથવા તો પેલાના સમયમાં પણ આજ પ્રક્રિયા હતી અને આજ પ્રક્રિયાથી અ પછી જીવન છે એ દરેક લોકોનું ચાલતું હોય છે અને પછી તો તેના કરેલા કર્મો ના ઉપર પણ થોડો ઘણો પ્રાયશિત જતો હોય છે કે તેના કયા અવસ્થામાંથી એની શરૂઆત થતી હોય છે તો એના ઉપર પણ એને કઈક એવા નિર્ણયો પણ તે વ્યક્તિ લઈ શકતો હોય છે કે મારે આ અવસ્થામાં જવું છે એમ તો. એ રીતે પણ કહી શકાય કે આ સાયકલ છે. ખૂબ જ સરસ રીતે અને સુંદર રીતે પ્રકૃતિમય જીવન છે આપડું તો. એ રીતે આપણે પ્રકૃતિ સાથે કઈક એ વસ તુણે આપણે એક્સેપ્ટ કરવાની છે કે પ્ર ટ્રોતે આપણે જો એ વસ્તુને એક્સેપ્ટ કરીને જીવશું તો ચોક્કસપણે આપડે આ આગળ વધીશું અને આપડા બનાવેલા નિયમોથી ચાલવા જઈશું. તો ખુબ જ મુશ્કેલી આવવાની છે એ પણ આપણને ખબર છે તો ફરી મળીશું આપણે નવા ટોપિક સાથે ચાલો મળીએ.
જી જી બિલકુલ બિલકુલ ફરી મળીએ હા.